તો
હા તમે કેમ છો હલો
હાલો
હા તમે કેમ છો
બ સ બજામાં છું તમે કેમ છો તમે કેમ છો
હા હું પણ મજામાં છું તો આજે હું તમને જીવન વિશે વાતચીત કરવા માંગુ છું તો શું તમે મારા સાથે વાત કરશો હા તો હું તમને જીવન વિશે કહું છું તો જીવન તે આપણા માટે એટલે કે ખૂબ જ અગત્યનું છે જીવન આપણને જે જીવન આપણને મળ્યું છે તો તે જીવનને આપણે એટલે કે ખુબ જ સારી રીતના આપણે આપણું જીવનનો ઉપ ઉપયોગ કરતા નથી હું જીવન વિશે કહું તો જીવન એટલે કે જીવનનું દર્શન જીવન કૌશલ્ય અથવા સામાન્ય જીવન શૈલી વિશે ઉપયોગી મહિમા આ આપતી પ આપતી આપતી છે તો હું તમને જીવન વિશે હું તમને જણાવું તો કે જીવન દર્શન વિશે હું તમને કહું તો કે સંસારના દા કોયડાઓ મુશ્કેલીઓ અને ઉકેલ માટે વાંચી શકાય તેવી એટલે કે ઉકેલો છે આપ આપડા પાસે તો હું જીવન જીવવાનો માં એટલે કે કે માર્ગ વિશે હું તમને જન્માવુ જણાવ ને જીવન કૌશલ્ય માટે શિક્ષણ માટે હું તમને જણાવ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ખુબ જ સારો અ ઉલ્લેખ કર્યો છે તો તમે શું કેશો જીવન માટે
ખુબજ સરસ કીધું જીવન ખુબજ સુંદર અને આધુનિક નામ છે તે સામાન્ય જીવન એને જીવન આત્મા હૃદયની નજીકના વિસ્તારમાં હોય છે કે જીવન માટે ખૂબ જ વિસ્તાર ન આત્મવિશ્વાસ રાખે છે તમે શું કેવા માંગુ છો
હા તો તમારી વાત સાચી છે તો જીવન કૌશલ્ય શિક્ષણ એ વ્યક્તિની એટલે કે આ માં નિર્ભર સકારાત્મક અને પડાકારનો સામનો કરવા ક્ષક્ષમ બનાવે છે તે માત્ર જીવિકા નહી એટલે કે રોજગાર માટે જ નહીં પરંતુ એક ખુશી શાંતિ પૂર્વક અને સ્વસ્થ જીવન જીવવા માટે અનિર્વાર છે તે વ્યક્તિ તે વ્યક્તિના સામાજિક અને વ્યવહારિક વિકાસોનો પાયો છે તો હું તમને આત્મનીર આ આત્મ આત્મનિર્ભરતા અને સ્વતંત્રતા વિશે હું તમને જણાવ તો રસોઈ સફાઈ અને સામા અને સામાન્ય પ્રાથમિક સારવાર જેવા કૌશલ્ય વ્યક્તિ અને કોઈ પણ કોઈ પણ નિર્ભય રહેવા દેતા નથી અ ભાવનાત્મક નિયંત્રણ વિશે હું તમને જણાવ તો આ શિક્ષણ દ્વારા વ્યક્તિ તણાવ ગુસ્સો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની જાતને શાંત રાખીને યોગ્ય નિર્ણય લઈ યોગ્ય નિર્ણય લઈ શકે નિર્ણય લેવાની ક્ષમતા વિશે હું તમને કહું તો કે મુશ્કેલ સમયમાં સાચો અને ટક્ષર ભય ટક્ષભયત નિર્ણય લેવાની કુશળતા ખીલે છે સામાજિક સંબંધો વિશે હું કહું તો સાજરાવન આદર્શ અને અસકારક વાતચીત દ્વારા સમાજમાં અ સમાજમાં અને કાર્યસ્થળ મજ મજબૂત અને અર્થપૂર્ણ સંબંધો બંધાય છે તો તમે શું કેશો
હા તમે જે કીધું ખુબ જ સરસ લીધું છે જીવન એ ખુબ જ સુંદર અને આધુનિક નામ જે આ નામોના સામાન્ય અર્થ જીવન અથવા પ્રાણ થાય છે તેનો અન્ય એક હૃદયની નજીક રહેનાર પણ થાય છે આ નામ હંમેશા ખુબ જ અને ઉર્જા રહેના ન સંકેત આપે છે હિન્દુ જ્યોતિસ્માં અનુસાર જીવન નામ મકર રાશિ આવે છે ને જીવનના નામ ધરક ના લોકો ઉ અને સનક હે જન્મેલા હોય છે જીવનના નામ ધરાવતા વ્યક્તિ ન સ્વભાવ જ ખુબ જ શાંત અને દયાળુ હોય છે તમે શું કેવા માંગો છો
હા તમારી વાત સાચી છે જે તમે કીધું તે સાચું છે તો જીવન કૌશલ્ય એટલે શું તમને કહું તો કે રોજિંદા જીવનમાં પડકારો અને મુશ્કેલીઓનો સફળતા પૂર્વક સામનો કરવા માટે જરૂરી માનસિક અને સામાજિક ક્ષમતાઓ છે તો આ એવી અ આવડું તો છે કે જે આપણને સંભાળ નિર્ણય લેતા તંદુરસ્ત સંબંધો બાંધવા અને શાંતિપૂર્વક જીવન જીવવા માટે મદદ કરે છે તો વર્લ્ડ વર્લ્ડ હેલ્થ એગનોનાઇસન એટલે કેવું વિશે હું તમ જણ દ્વારા જી મુખ્ય દસ જીવન કૌશલ્યો નક્કી કરવામાં આવ્યા છે તો તેને હ તો તમને કહું તો કે વિચાર કૌશલ્ય વાક્ય કહું તો સ્વજાગૃત એટલે તે પોતાની શક્તિઓ અને મર્યાદાઓને સમજાવી આપણું જીવન એટલું અગત્યનું છે આપણને ધરતી ઉપ જીવન શા માટે મળ્યું છે સારી રીતના જીવન જીવવા માટે સારા કર્મ કરવા માટે આપણું બધું એટલે આપણે હવે આજના યુગમાં તો લોકો પોતાનું જીવન ગુમાવી રહ્યા છે અ સોસાઈટ કરીને પછી કંઈક પણ થઈને થઈ જાય છે જીવન ગુમાવે છે તો તેઓ એવું ના કરવું જોઈએ તો જટિલ વિચાર જટિલ વિચાર સરરી વિશે હું તમને કહું તો સાચી માહિતી મેળવી ને એટલે તારકિક લનીંજો લાવો તો સર્જનાત્મક વિચાર વિચારસરણી વિશે હું તમને કહઉ તો સમસ્યાનો ઉકેલ ઉકેલ ઉકેલ માટે નવા રસ્તાઓ શોધવા સામાજિક કૌશલ્ય વિશે હું તમને જણાવું તો કે એમાં ત્રણ એમના ત્રણ શબ્દ ભાગ છે એટલે કે અસરકારક સંચાર અને આ આંતર વ્યક્તિ આંતર વ્યક્તિગત સંબંધ અને સહાય ન ઉભતિ અ પેલું પોતાની વાત બીજા સુધી યોગ્ય રીતે વ પહોંચાડવી ને એલિંગહોં પહચાડવી પોતાની વાત બીજા સુધી યોગ્ય રીતે પહોંચાડવી એટલે કે કઈ પણ આપણને થાય કઈ પણ હોય તો બીજા સુધી એટલે કે સારી રીતના પહોંચાવી વાતચીત કરવી એમ સાથે સારા સંબંધો જાળવી રાખવા એટલે કે લોકો સાથે સારા સંબંધો આપણને રાખવા જોઈએ ને અસાણ ભૂમિક તરીકે હું તમને કહ તો બીજાની લાગણીઓ અને પરિસ્ સ્થિતિ ને સમજાવી તો ભાવનાત્મક કૌશલ્ય વિશે હું તમને જણાવું તો તેમાં પણ હું તમને ચાર રીતે કહેવા માંગુ છું તો તમે શું કે છો
હા જીવનમાં પૈસા કરતા પ્રેમ અને સારા સંબંધ ન મહત્વ વધારે છે હમેશા વાતાવરણ સમયમાં જીવું એ છે ખુશી જીવવાનું હૃદેય છે બીજાના મદદ કરવાથી જીવન માં સાચો આનંદ અને શાંતિ મળે છે તમને ખબર છે જ્યારે બીજાની મદદ કરે તે જીવનમાં આનંદ અને શાંતિ મળે છે જીવન ખુબ જ ટૂંકું છે તેથી તેમને ખુશી ના માનાવો જોઈએ એટલે જીવન આપણું ખુબ જ ટૂંકું છે આપણનેને ખબર નથી આજે શું થાશે ને કાલે શું થાશે એટલે જીવનમાં હંમેશા ખુશી થી રહેવા જોઈએ પ્રકૃતિ આપણાને જીવન જીવવાની સાચી કલા શીખારે છે દરેક ઉગતો સુરજ જીવનમાં એક નવી આશા કિરણ લઈને આવે છે તમને ખબર છે તો ઉગતો સુૂર જીવનમાં એક નવી આશા કિરણ લઈને આવે છે મુશ્કેલીલી સમયમાં ધીરાજ રાખવી એ જ જીવનનો જીવાનનો સાચો રિસ્તો છે તને ખબર છે કે તમને મુશ્કેલી જીવનમાં જો આપણે ધીર રાખવું ખુબ જ જરૂરી છે આપણે જીવનમાં જીવનો. સાચો રસ્તો બતાવે છે. આપણે નકામા ના વિચારો છોડીને જીવનને ઉ જીવું જોઈએ તમને ખબર છે નકામા ના વિચારો છોડી ને આપે ખુશી થી શાંતિ થી પૂર્વક આપણું જીવ જીવન જીવું જોઈએ કેમકે જીવનનો સમય પણ આપને ખબર નથી એટલે એ ટૂંકો જીવન કહેવાય છે ટૂંકા જવન એક પ્રવાસ છે જેમના હસતા મુખ્યા ને આગળ વધવું જ જોુઈએ તમે શું કેવા માંગો છો
હા તમે જે ક રીતે તમારી વાત સાચી છે ખુબ જ સરસ કહ્યું જાણીને મને આનંદ થયો તે જ રીતે હું તમને ભાવનાત્મક કૌશલ્ય માટેનું કહું તો તણાવ વ્યવસાય પણ વ્યવસ્થાપનશે હો તો મુશ્કેલ પરિસ્થિતિઓમાં માનસિક સંતુલન જાળવવું જોઈએ આપણને, કે આપણને કઈ પણ મુશ્કેલી પરિસ્થિતિ હોય કઈ પણ તકલીફ હોય આપણને તો માનસિક સંતુલન આપણને આપણું જાળવી રાખવું જોઈએ એટલે કે આપણે આપણે એને સંભાળી લેવા જોઈએ આપણને એના માટે ઉઊભું રહેવું જોઈએ તંદુસ્ત સારી રીતના એટલે કે રહેવું જોઈએ તો લાગણીઓ પર કાબુ રાખવા જોઈએ તો એટલે લાગણીઓનો કાબુ હું તમને વિશે બ દુસ્સ કે ભય જેવી લંગડીઓ ન યોગ્ય સંચાલન કરવું જોઈએ આપણને જલ્દી આપણને જલ્દી ગુસ્સો કરવો ના જોઈએ આપણને ગુસ્સો પછી ચીડચી આપણેે જે ચીડાઈ જઈએ છેીએ તે તે બધું કરવો ના જોઈએ સમજને નિવારણ વિશે હું તમને કહું છું જીવનમાં આવતી મુશ્કેલીઓ નો ઉલ્લેખ શોધવો જોઈએ નિર્ણય શક્તિ માટે હું કહું છું કે જીવનને જીવન કે કારકિર્દી અંગે સારાણ નિર્ણયો લેવા જોઈએ આપણને કે જીવનમાં આવતી મુશ્કેલીઓ નો ઉકેલ શોધવો જોઈએ આપણા જીવનમાં કઈક એટલે કે ભારે મુશ્કેલી આવી ગયું છે ભારે ટેન્શન આવી ગયું ય છે કઈક આપે જેમકે હું તમને ઉદાહરણ તરીકે કહ કે આપણે લોન લઈયએ છીએ તો આપણે લોન આપણે ભરી શકતા નથી તો તેનું આપણે માઈન્ડમાં લઈને આપણે કઈ આપણે પોતાને હાનિકારક પહોંચાવું જોઈએ નહીિ એટલે કે આપણને એનો સામનો કરવો જોઈએ હવે આજ ના યુગમાં તો લોકો પોતાને સોસાઈડ કરી દે છે પોતાનું જીવન ગુમાવી દે છે તો આ રીતના જીવન આપણું ગુમાવવું જોઈએ નહીં જીવન ખુબ જ અગત્યનું છે તો અને જીવન કે કરદારી કે છે અંગર સાચા નિર્ણયો લેવા જોઈએ આપણને આપણને ખોટ નિર્ણય ન લેવા જોઈએ જેમ કે આપણે સુસાઈડ કરી દઈએ છીએ પછી આપણે ડ્રિંક કરીએ છીએ એ બધું આપણને કરવું જોઈએ નહીિ તમે શું કેશો
હા જે તમે કીધું ખુબ જ સરસ છે જીવન એ ઈશ્વર તરફથી મળેલી સો સુંદર ભેગ છે સૌથી સુંદર ભેદ છે જીવનની પૃથ્વી પરના દરેક સજીવ માટે. એક કમોલા વંદાન છે તે સુખ અને દુખીને લાંબ. એક સુંદર સંગમ છે જીવનનો સાચો વા. સતત આગળ વધુ અને શીખતા. રહેવું છે દરેક મનુષ્ય જીવન એકબીજાને તદ્દન અલગ અને. અનોખી હોય છે આ સંસ્થામાં સમયની સાથે જીવન હંમેશા બદલા. રહે છે તમને ખબર છે. સમય ના હિસાબે જીવન બદલતું રહે છે તમે શું કેવા માંગો છો.
હા તમે જે કીધું તે સાચી વાત છે ખુબ જ સાચું. ખુબ જ સારું કહ્યું તો હું પણ જે તમને કહ્યું તે તમને. યોગ્ય લાગી સાચી વાત છે મારે પણ હું તેજ રીતે હું તમને લાસ્ટ વાર. પણ એક વાર હું તમને જણાવું તો કે જીવન કશો લે શ. ઘણી રીતે રોજિંદા જીવનમાં પડકારો અને મુશ્કેલીઓ સફળતા પૂર્વક. સામનો કરવા માટે જરૂરી માનસિક અને સામાજિક ક્ષમતાઓ રાખવી જોઈએ તમારે. ઓકે બાબા થેન્ક યુ.